હલો.
અવાજ આવી રહ્યો કે.
હા-હા-આ.
હું કરી રહ્યા
કઈ નઈ બસ હુવા પડ્યા
એમ
હા-ઓ
એટ -હમણા-આ- તમને -નિંદર
ના-આ- બસ ફોન દેખતી હતી-હો-હો.
એલદુ
હલો હલો અવાજ -આવે-હે
હા- આવી
ખાવા તો -કારે લા -રોટલો ખા ધો
હે ભાઈ કારલો તો એટ તોકલો ભારી કડવો લાગે હ-હ-હ-
હા-દહી માં બણયા કારેલા
હેમ -દહીમાં ભણાવે એ મને તે ની વડે ખબર
હા મસ્ત લાગે દહીં માં ભણાવે આપડે ડુંગળી ભણાવે ને ડુંગળી ને કારેલા ભણાવ પછી દહીં નાખી દેવાનું
બું તે ત હું તારે ઘેર આવુ હુ તો મંદિ એ મ મ મન કરેલા જ ત તે બનાવેલ કવાડે
હા-ઓ- તો આવી ખાવાડી
મેં દહી માં કોઈ વાર નહી ખાધા એટલે સારું
એવું
અમારે એ દહીંમાં કોણ બણાવતા અમારે તે અ મ થસ કરેલા ભણાવ કરેલા તે-ભણા વે કિય
અ-હ -મે તે ભણાવે તો
ના લ ઉઠવા તો મસ્ત લાગે
હે
અમન વ્યસનના લોટવાલા અસલ ગમે એમ કીરી
આ- હા હ એ બેસણ ના લોટમાં ભણાવજે બધે ભણાવજે
હેમ અમારે તો દઈ વાળા હતા અમારે કોઈ નઈ ભણાવે હવે
કઈક દીન બળાવે ખાજો
હમ એ હું કઈ નઈ પેલી તમાર તારી ને તમે મને શીખાડો ત્યારે હ હું બનાાવ માર્ગીરજે
હા શિકાડ દુ હું
હા હું ક બીજું લીડને એ સાલી રૂકીએ
હ લિન્ંદુ એનુંલહ લે હે
એમ હ માતાાયીવ લન્ેનું હક પલો વરસાદ પડી રહ્યો વરસાદ થી લીધે ન ખોળ બડું બડું થઈ ગયું દા એજ કર
એવ અમારે એ કાલે શનિવાર હે પછી દિતવાર હે તો એ દાહડ જે કરવાના હે
હેમ માદ દી ત અ ર સવ દાર કે ભણવા વાળા બધા નિહાળે આ દત વાળ સજા રાે કે ના નાના સુરન લઇ જાય જમમ નીંદા જાય
ખોળ મોટું મોટું થા જાય પાછી લુડીજી કોન થાતી
હ આપપો નિંજેતા દુડ મુટીી મુટીી દ થાય તસ્
હા
મારે તે સાહે બી દુંબળડું થઈ ગયું છે હામાં હળમાં તે ઉતરીયો કાદો કળો થાય જાય મ પડ
આ મારું સોયાબીન કરે પણ ગઈ સાલ સયાબી ગળી ગય તું એટલે બસું કોણ કરી હમણાં
બે પાછું કર્યું હું તે પાછું વધારે સોયાબી કર્યું છે દૂઢજી મકીી વધારે કોણ કરી સોયા બી વધારે કરીરનેય
હ તે કાળી જગા મ તો હ મ પાસું હાયબ્રિડ મક્કી કરી હે
હિમ આમાં હાઈબ્ર્રેડ કોણ કતો
હા
દેશી કલિયા માટતે દોળ મકી
અ મારે તો દેશી કરે પણ આવો આવો રે કરીે
હેમ તે કઈ નહીિ હાઈબ્રેડ ના ડોડા ખા
હ ખવાડો હૈ
એ હા
હા બધા કયા વર્ષમાં તો કયા વર્ષમાં મળે હે
હમ એમ સેંત ર્રી અમા
એવું કયો વિષય હે
હલો અવાજ કટ થઈ રહ્યો
નેટવર્ક નહીં આવતી
હ માાઈ અમારે તોઈું નનેટ પ્રોબ્મ તથી નનેટક બરા આાર મળતો.
હ આમાર એ મેહ.
હમ હું ત્યારે તાર મમ્મી ન બધા હોય છે.
હ હોય ગય.
હમ થાકી જાય ને કે આખ દર. લાખો દલ્ંદવેનું ખેતર માં.
પર આહા. વ.
ઘરે બીજું.
કઈ ની હું કર વાંચવાનું ચાલે હે.
દઉ હ એસામેટાાલ દેહે તી એસામેટાલે. તૈયારીમાં એક્ઝામ આવે જાહે તી.
ભણ્યા વગર કઈ હેજ નહી તો હું કરવાનું ભણવું પડે.
હા બણ્યા વગર તે મજૂરી. બહ.
મજૂરી તો હું થાય તગારુ ઉચકવું થતું નીમડે.
હીહી કોણ તૈયાર. ઉનાળામાં કેવા તપતપે.
તાર હ.
પેલો ભણેલા કેવો સાઈ આરામથી એસીની હવા ખાય.
હ તાર હ.
નની ભણતી કેવાય તોપમાં કાળા ડમ થઇ જવાય.
તેના ભાળે ભાળે નાપડ ભણવું પડે. હહ. તુ તો બસ માં આવે કે પછી.
હોસ્ટેલમાં હોસ્ટેલમા રહું હું.
એવુ.
હા.
હમ હા. આ મારે તો બસ માં હું આવું પડે ઘણું ચાલવું પડે વેલું ઉઠવું પડે ને. હ.
એમ. વેલુ ઉઠે. તે પાછો કેટલો સમય બગડે ભૂકન બૂક. આવવાનું ને ભૂકૂ બુકુ. ખઈ જાય ન ઝેરે તરે ઘેર પતાાય તેર ખાવા ખાવ ન કનકે.
તો બાર એક વાગે ઘેર પોહચી રજ અમું.
હમ.
તા.
અરે તે અગિયારથી એકનો. અગિયાર ત્રીસ થી એક તીસનો ટાઈમ તી. અહીં અમે દસ વાગ્યે નીકળજો હોસ્ટેલમાં હે પોતે જાય છે હું.
એવું.
આમ.
હા હા એ તે સારું કહેવાય.
તમારે આઠ વાગ્યા નો ટાઈમ કેમ.
હ અમારા આઠ વાગ્યાનો ટાઈમ.
હમ ત તો મારે ઘણું વેલું ઉઠવું પડે હે ને.
પેલું ઉઊઠવું પડે ત છ વાગે ન હું ઘેનું નીકળી જઉં. પડે તર બસ મળી રે.
હે
હમ્મ.
હું દી એટલે પેલે બસમાં આવતી જ તી પણ એ હોસ્ટેલમાં આવી ગયું તો શું થયું મિત્ર તે કેટલુ અમારે ઘણું સાલવું પડે ચાલતું ચાલતું પલ્લે જાવું પડે. પલેમાં રિક પલે જ રિક્ષા કે એકડો કઈ બી આવે. એ તો મારે તાર માર લીંમડી જવા લીંબડી પછી પાછું બસ માં આવે રો
એવું હ દે ફોર્મ ભરવાની હે હવે હોસ્ટેલમાં કામ હ કાલે જ જવાની હું.
ભાર દેજીએ તાર
હા. આ પેલું શું કરે સરકારી નોકરી વાળ તૈયારી કરે નુ તે ઘેર કામ કર વાડે લીંદાડે એને બધું કરાવ વાડે તે પોસાતું હોય ને
હ સી વાત કણ વા સાતું છે ઘેર કેટલા બધા સોલ સીશાએ ઘેર પાછું કામ કરનું ખાવા બનાવેનું
ત્યારે હા
તો હું કોનવા મ તું- પ્રાઇવેટ હોસ્ટેલ માં રેતી હતી આખો ઉનાળો શાર મહિનારી હમણાં અઠવાડિયું થયું ઘેર આવ
હેમ આખો ઉનાળો આખો ઉનાળો કા કોલેજ ચાલુ રહી તી ઉનાળ
ના વાસવા સારું રીતે પ્રઇવેટ હોસ્ટેલ માં સારું રીતી ઓ પણ અ ફી ઘણી બધી ભરાવે સો સાડા સો હજાર રૂપિયા એક મહિનેના એ
એની તૈયારી કરતા હતા તમે
હા બધી એક્ઝામની તૈયારી કરું હું હમણાં તે
હમ્મ આખા હાડા જ સરકારી હે આમા તે
હોય સરકારી હ પણ અમારે એટલી ભી બરાવે હાલાસો થઈ ગયા કે પછી હમણાં ફડી થયું હું ઘેર આવતી રી
પંદર તારીખ કંઈક મેરિટ અ નલ લેવા છેલ્લી તારીખ છે લાગે પંદર
એવું હ પંદરમી એ લાગે. મેડમ ને ફોન કર્યો હતો એ નંબર હતો મારું કામ હલો. હલો. હલો. હલો.